હલો.
શું કરો છો?
હ મજામાં છીએ તમે કયાંથી બોલો? રાજકોટ થી?
હા રાજકોટથી બાલાજીભાઈ બોલુ.
હમ તો આપડે બુલેટ લેવાનું છે શું પ્રાઈઝ પડે?
તમે કો ઇ પ્રાઇસમાં મળી રે.
હા એટલે આપડે આપણને બ્લેક બુલેટ શું ભાવું પડે?
અરે બ્લેક કોટ બ્લેક કોટ બ્લેક વ્હાઈટ કોટ વાઈટ તમ બ્લેક કે તમારે કેવા જો તો એજન્ટા બ્લેક કયું બ્લેક જો?
અમારે બ્લેક અત્યારે રનિંગમાં ચાલે છે બ્લેક એ છે.
રનિંગ માં તો કેટલાય ચાલે છે તમને કયું ફાવશે?
હા બે હજાર એકવી મોડલ ના પ્રાઇસ કો એકવી બાવીસ? તેવીસ ચોવીસ પચીસ પ્રાઈઝ કો મોડલ.
એક લાખ એશિ હજાર થી સ્ટાર્ટિંગ થશે અને અમારો આયા ઓછામાં ઓછા ત્રણ થી સવા ત્રણ સુધી મળી જશે. એટલે. બીજા તમે કહો બ્લેક કલર માં છેું ને રેન્જ કીધી બીજી બીજી નથી કીધી રેન્જ.
હ વાઈટ મની બી બીજી પ્રાાઈઝ માં શું આવે?
બીજી કેટલી પ્રાઇઝ આવે છે? તમાર કેવું કેવી રેંજ જોતી છે તમે બોલો તમારું શું બજેટ છે શું પ્રાઇસ છે?
એક લાખ પચાસ થી બે લાખ વચ્ચેનો પ્રાઈઝ બજેટ.
એક પચાસ દોઢ કેવાય બખા દોઢ કેવામાં આવે ભાઈ.
હા.
તો કઈ વાંધો નહી હાબતા તો આપડે મળી જાય.
હો?
હા. પર.
અલે આપને આમ કેરલા પ્રાયઝ માં પડશે?
અ આપડે બધા પ્રશ્નો મળ્યા તમે કોઈ પ્રશ્નો આપડે ગોળ હ.
હા, એ અને આપણે સીટરિયામાં નિમાં
હ, એ તો તમારી મરજી તમે કઢાવો તો ઠીક છે ને.
હા, બીજું કોય?
કઈ નઈ તમે કો?
બીજી કઈ નવીન વેરાયટી માં બે હાજર છવીસ?
નવી વેરાયટી ઘણી હ.
હમ હમ
તમે કોઈ મલી લેય હું.
અને આપડે એમાં એસે સરીસમાં ને સર્વિસમાં કઈ.
એસસરી સર્વિસ આપડે એસેસરી તમારે તમતારે ટોટલી કાચ. મેકવિલ, લાઈટસ બધું મળી રહેશે. તોય તમારા સર્વિસ ને એક્સ્ટ્રા ચાર્જ થશે.
એક્સ્ટ્રા ચાર્જ થશે કેટલો થશે એક્સ્ટ્રા ચાર્જ.
ઇ ઓછોમ ઓછો તમારે ત્રીસ પાંત્રીસ માં પડે તમારે. સારું બધું આમ આખું મોડિફિકેશન બધું થઈ જાય. પછી તમે કો ઈ આધારે કરસુ. ભઈ એમાં કઈ તમારી. ઈચ્છા કેવી ગાડી બાઈકમાં.
અલા અમારે તો બુલેટ લેવાની ઈચ્છા છે. તો પ્રાઇઝ જાણવી છે અને
કઈ વાંધો નહી તમ તાર આપડે.
હા અને એમાં આપડે વેચવું હોય તો શું પ્રાઈસ પડે.
વેચવું એવી જેવી કંડિશન એવી વેચસું દશ હ કેશ એટલે આપડે પાંચ પચાસ આજુ બાજુ કરી દઈશું.
હમ્મ હમ્મ.
પચા એક પચા એક પાત્રી એક બી કાગડિયા અલગ કાગડિયાની રેન્જ અલગ થશે ભઈ તમે અહીંનું જે સર્ટિફિકેશન કાગડિયા જે તમારે નામે કરાવાનું હોય. આધાર કાર્ડ, પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ એ બધું તમારે જે લોન બોન થતી હોય એ બધું કરશું આપડે કાગડિયાનું.
હમ્મ.
અને એના તમારે ઓછામાં ઓછો સાત થી આઠ હજાર ની આમ લઈન બેઈ જવાનું. સાથ આઠ હજાર એના કાગળિયાંના લેવાના. અપ્રોક્સ એટલે.
અને અ આપડે ક્યાં રોડ સાઈડ આઇવી બાલાજી.
બાલાજી આપડે રોડ તો હવે તમે તો ગૂગલ માં સર્ચ કરી લેજો ને.
ગુગલમાં મળી રહશે.
હો-હો મળી જશે તમે ગૂગલમાં લખો બાલાજી બાઈક કે એટલે આપડે રાજકોટમાં હારા મા હારુ ઈ છે.
અને બીજું ભાઈ આમ કંઈ નવીનમા કાંઈ બુલેટમાં ઓલુ મા.
બુલેટમાં અમારે હન્ટર છે, ઠંડર છે. પછી જાવા છે, એપી હન્ડ્રેડ છે. આર એક્સ હન્ડ્રેડ છે, યામાં હા આર વન ફાઈવ છે. પછી તમે કોઈ એવું. હમ્મ. આમાહા મા પા યામાહા આર આરેક્સ. હેન્દ્રેડ જોઈએ આર એક્સ ફિફી જોઈ કયું જોઈ તમારે આર વન ફાઈવ જોઈ છે.
યામાહા જૂનું મોડલ આ એ.
જૂનો મોડલ આ એસ હન્ડ્રેડ એ તમારે અત્યારે ડાઉન પેમેન્ટ તમારે ભરવું હોય તો તો આપડે એમાં ઓછામાં ઓછું નહી તમારે પચાસ આજુબાજુ બરોબર ડાઉન પેમેન્ટ હિતેરની કિંમત છે. હિતેર કિંમત છે. પચ
હમ્મ હમ્મ અને આપડા રોકડા લેવું હોય. તો ભાઈ ઓછો કંઈ કંઈ કરે ને.
તો આવો એટલે પાસઠ માં આપડે અહંયા ઓન પે ઓન તો સ્પોટ આપ દેવા.
હા કેટલા પાત્રીમાં.
હા,
કેટલા હજારમાં આપવાનો,
પાસઠ,
હા હા પા
પાસઠમાં હાય, હવ આઈ જાય આરામ તમે કહો ત્યારે આપડે આ આપ કે ડિલિવરી જોતી છે એવું કઈ તમને નક્કી છે તારીખ અષાડી બીજી, એક અમાસે
અ અમારે દિવાળી પછી એ હવે તમને ફોન કરવા. આલા રવલા ને બીજો વિડિયો કોલ કરીને કંઇ
કઈ વાંધો ન તમ તો આપડે તમે. કોઈ આપડે કરી દઈશ મોડિફિકેશન બોલ કેવું આમ છે અલગ કરાવો છે એમ કે, મેટ બ્લુ, મેટ વ્હાઈટ,
કલર અલગ કરવું મોડિફાય કરાવવું છે. અને બીજું અલગ અલગ, કરવો જોએ આપણે આપ આમ, માં મેગવેલ પછી સાઇડલાઇટ,
પ્રોજેક્ટર લેમ્પ નિ બધું જોશે ને,
હા પછી એન્ડ હા હા, એલે એમાં ઓપ્શન કઈ કર એમાં કઈ ઓપ્શન કઈ ખરા?
હા એમાં ઘણા આપડે અઢળક ઓપ્શન છે એમાં આપડે તમે કહો તો આપડે હજાર રૂપિયા થી લાઈટ, ચાલુ થઈ જશે ત. તમે કહો ત્યાં સુધી આપડે સારી સારી લાઈટ આપડે નાખી છે, હમણાં દોઢ લાખ રૂપિયા નાખી દઈશ.
અને મેગવિનેમાં એજ પ્રાઇઝ.
મેગેવિનમાં ના એ પ્રાઇસમાં નઇ મેગવિન મા અલગ અલગ છે, મેગેઝવિન તમારે પચીસ હજારથી સ્ટાર્ટિંગ. હશે, અને આડત્રીસથી ચાલીસ આજુબાજુ તોય મળી જશે.
હા હા.
હા.
કલરમાં. કલરમાં એટલે . અત્યારે તો, મેકબિલમાં નહ, આપડે આપડા હોન્ડાના કલર અત્યારે ડુપ્લિકેટ બહુ નીકળ્યા છીએ. તેથી કલર વરસાદમાં ન એમાં ઉખળી જાય છે. જે ભાઈ કરવા માંડે છે, આવું બધું બહુ થાય છે.
અમારા મા એવી ફરિયાદ જ નહીં આવે, સાહેબ.
હા હા એટલે.
સારી સારી વસ્તુ, પ્રીમિયમ વસ્તુ આપણે કરેલી છે, એ ઓરિજિનલ કલર જે કંપનીમાં આવે એ. કંપનીનું કલર કરવાનું બીજું બીજું કંઈ આપણે નથી કરતા.
હા, હવ ગેરંટી કંઈ ખરા કંઈ બધા મેં?
વેરા બુલેટમાં જે આવી આપે , એ તો કામમાં જે થતી હોય પૈસા પ્રમાણે.
બુલેટમાં નથ કહેતા આપણે બુલેટ માં નથ કહેતા આપણે યામાહા નો પૂછત.
અરે, યામાંહા, હા, ને બુલેટમાં ગમે એમ વિ હિક્લ લો એમાં, ગમે તે વિહિકલળો, એમાં આપડે કલર જે, એવું નો હોય, તમે અલગ અલગ હોય, જે જેવી એની કન્ડિશન, જેટલા બે હજાર સત્તર, હોય તો તમે ચાર-બે વર્ષ ની આવતી, બે મહિનાની આવે, એવું હોય એમાં.
કલરમાં.
કલરમાં, કલરમાં નહીં, આખા બાઈકમાં.
હા.
કલરમાં સાહેબ, તમને કોઈ ગેરંટી નહીં આપે, પણ અમે આપીશું, તમે કહેતા હોય તો.
હમ, હમ.
જાય તો, બાઈક પાછું કઢાય. તમે તો બાઈક પાછું લો ને, પછી કરી કરી દઈશું.
હા, અને આપણે કલર આપણે નેવી બ્લુ કરાવવો જોઈએ, અથવા
નેવી બ્લુ, નેવી બ્લુ છે, આર્મી કલર છે, પછી મેજેન્ટા કલર છે. બ્લુબેરી કલર છે.
પ્રાઇઝમાં એ તો તમે કરાવો, તમારે ઓછામાં-ઓછા બાવીસ હજાર આજુબાજુ પડે.
હા, બાવીસ હજાર આજુબાજુ.
બાવીસ હજાર આજુબાજુ પડે.
ઓહ, હા, ખરું ને તે.
કલર, કલર, કલર ના કલર હતા, તો સાઈઝ કેટલી? પુવારા પુવારા કરવાનો, બ્રશ કરવાનો, પછી ફેસ કરવાનું, પોલિશ કરવાનું. ધોવાનું, બધું ખોલીને, પાછું ફિટ કરવાનું. બીજા બીજા પાર્ટને કલર ન લાગે એટલે, હા.
એ એન્જિન સેકન્ડ હેન્ડનું પછી
પીસુ પેઇન્ટ જે આવ્યું હોય, એ પ્રમાણે દેવાનું. એમાં કંઈ વસ્તુ ખોલેલી ન હોય, જોતા તમારા બાજુથી બુલેટ નીકળે ને અવાજ આવ્યો અમને.
હા, હા.
હા, બોલો.
ઓલર એટલે એમાં આપણને મૂળ રૂપમાં મોડીફાઈ વોડફાઈ કરાવે, એલે એક લાખ રૂપિયામાં પડી જાય એમ ને.
હવે બે-એક લાખમાં મલી જાય તમને.
અને બીજું આપડે શું કહેવાય, બુલેટમાં આપડે. કોસ્ટસ્ટલી. હ, મોડિફાઈ-મોડીફાઈ કરાવી તો, એમાં પ્રાઇઝ આખી અલગ પડી જતી હશે.
ના, ના, બધા મોડીફાઈની પ્રાઇસ મોટા ભાગે આ જ રેય છે.
હા.
એટલે ભાઈ હમણાના બઉ તમે ચિંતાની તમે અહીંયા આવો, એટલે તમે હમણા બેસો, એટલે તમારે બધું થઈ જશે.
હા તવ
તમારે ફાઈનાન્સમાં જેવું છે? લોનમાં જેવું છે? કે કેશ થ
અમારે કેશમાં નય, ફાઈનાન્સમાં જવું છે. ફાયનાશ માં
ફાઈનાન્સ માં એટલે તમારે કઈ રીતની તમે કેટલી ડાઉન પેમેન્ટ ભરવાનું?
ડાઉન પેમેન્ટ પચાસ-સાઇઠ હજાર રૂપિયા ભરવાનું છે, અને કેસમાં કઈ રીતના એ બધું કઈ દું, એટેલ હ.
કેસમાં તમે લો, તો તમે અહીયા હેન્ડ ટુ હેન્ડ, અમે અમે તમને આપી પિયે તો તમારે પાંચ હજાર ડિસ્કાઉન્ટ મલી જાય, અને ફાઈનાન્સ કરાવો તમારી વસ્તુ તમારે નઈ સિત્તેર હજારનું યામહ હોય. ઈ વસ્તુ તમારે પંચાણું માં પડે.
હા, હ, પંચનું માં ફડે.
તો હપ્તા ફરતા ફરતા તમારે થાય. તમારે જેવી ઈચ્છા તમે કો એવું આપડે કરી. આ કેસ ટુ કેસો તો પાસઠમાં, બાકી પંચાણું માં.
હા. પંચાનું માં. અને બીજું કઈ-કઈ ખરા, કઈ લોને. તો કફતે.
ના, ના, ઈ તમે અહીંયા રૂબરૂ આને મને વાત મળજોને, પછી આપડ વાત કરશું, સારું ચલો.
હા, ઓકે, હાલો મૂકી.
એ હા.